કેમ છે મયંક ઘના દિવસ પાછી માર્યા.
હું મા જા છું તું કેમ છે?
હું પર બરાબર છું અરા થોડા દિવસ ના નવરાત્રી આવવાની છે તૈયારીઓ શરુ કરી દઈ હતી.
હા આમાં વિસ્તારમાં તો તૈયારી જોરશોર થી ચાલી રહી છે, દાર વાંશ જેમ ગરબા માટે મોટો મેદાન શા, જમવા આવે છે.
વાહ નવરાત્રી તો ગુજરાત ન સૌથી લોકપ્રિય ઉત્સવ ગણાય છે.
બિલકુલ નવ દિવસ સુધી લોકો માતાજીને આરાધના કરે છે, અને રીતે ગરબા અને દાંડિયા રમે છે.
તને ગરબા રમબો ગેમ છે?
ખુબ ગેમ છે. ખાસ કરી હીને મિત્રો સાથ. રમવાની મજા જે કાંઈ કે અલગ હોય જેતાને.
મને પન ગેમ છે, પન હું બાહુ સારો ગરબા નથી રમ શકતો.
એમાં શું ચાય એ પ્રેક્ટિસ કરતી બધું શીખી સવા કે.
સાચી વાત. તું દર વારથી નવા કાપડા ખરીદે છે.
હા. નવરાત્રી માથે ખાસ કીડીયો અને ટ્રેડિશનલ કપડાં ખરીદું છું. તું શે કરે છે?
હું પાન નવા કપડા ખરીદું છું. આવા વખત કંઈક અલગ ડિઝાઇનનું લગવાના વિચારી રહ્યો છું.
ખૂ સરસ નવરાત્રી દરમાનિયા બેરોજગારના ના પાન ખૂબ બીડ હોય છે.
હા. લોકો ખરીદી માટે બહાર નિકલેે છે, દુકાનો મે લાઇટિંગ આના સવાત પન ખૂબ સુંદર હોય છે.
અને કરવા પીવાણી વસુતોની તું વાત જે અલગ છે.
હા. ગરબા રામ્યા પાછી નાસ્તો ખાવાની મજા આવે છે.
અરમા ઘરમે તો ઉપવાસ પાન રખવામાં આવે છે,
ખરેખર બધા લોકો ઉપવાસ રાખે છે,
બધા નહીં, પાન મારા માતા પિતા અને દાદી ઉપવાસ રખે છે, તો માતાજીને ભક્તિ મેં સમય પરાસ કરે છે.
આ ઉત્સવનું ધાર્મિક મહત્વ શું છે?
નવરાત્રી માતા દુર્ગાનું નાવ સપૂરો ની પૂજા માટે ઉજે છે. લોકો માને છે કે ઈ આ દિવસોમાં માતાજીની આરાધના થી સુખ અને સમૃદ્ધિ મલે છે.
ખૂબ સુંદર પરંપરા છે.
હા અને આ ઉત્સવ માતા ધાર્મિક નથી. પન સામજિક રીતિ પન લોકોને જોડે છે.
સાચું. ઘણા લોકો નવા મિત્રો પણ બનાવે છે.
હા. અને અલગ-અલગ ઉમરાને લોકો સાથે મલી ને ઉત્સવી ઉજવણી કરે છે.
મારી પાન લગવા ઈવે છે જાવાનું વાંચી ઘરા આવી સ્ટડી કરવાની.
તું કે તો હવે જે ઉઠે છે
હું રોજ લગભગ સાડી છહ બજે ઉઠી જઉં છું. તું?
હું તો-તો અસલું છું. હું સાડે સાત બજે ઉઠું છું.
કોતો
તો કરવા ન એ છું.
કે બોલે છે, યાર ઢંગ સે બોલે ને.
ચલ છોડ તેરી ફેમિલી મે કેટલા મેમ્બર છે.
બોલે ના ઓર કે બોલે છે.
હેલો.
બોલેને છે.
હા પાન નો વાહો મોવી નાથી જાટો.
હા પાન મે સ્ટડી વિડીયો પાન જોઉં છું.
અમે ગુજરાતી શીખે છે.
સહી વાત છે ફ્રી ટાઈમ મે શું કરે છે.
ગોલ હોઈ તો જીવનમાં ડાયરેક્શન એ
હા શરુ હોય તો વધુ શરું લાગે.
બિલકુલ મહેનત વગર સફળતા મલતી નાથી.
આ વાત બિલકુલ સાચી છે. તને મુવીઝ જોવાની ગેમ છે. તેરો ફેવરેટ એક્ટર કોણ છે.
માને શાહરુખ ખાન ગામે છે તને.
મને આમિર ખાન ગમે છે. કરન કેતની મૂવીઝ મે ઘણો શીખવા મળે છે.
સાચી વાત છે.
હમ સારી કરિયર બનવાનું માંગુ છ અને મારા માતા પિતા નું
બઉ સરસ હું પાન મેરા કેવતામાં સફલ થવા માગું છું.
ગોલ હોય તો જીવનમાં ડરેક્સિન મિલેે છે.
હા અને સાથે મહેનત પાન જરૂરી છે. કયા રાખ તને સ્ટ્રેસ પણ થીક છે.
સમય ઘણો સ્ટ્રેસ થઈ છે.
મને પાન પાન પછી હું થોડી વોક કરું છું હસ્ તો મ્યુઝિક કેસન બોલું છું તારી ફેવરટ સીઝન કઈ છે?
વિન્ટર ગામે છે.
મને પાન વિન્ટર ગેમે છે. ગરમી મને બોવ નથી ગમતી. બિલકુલ. ખુબ ગમે છે નવી જયગા જવાની મજા અલગ હોય છે. હા કરણ ને મોટા સપના થી છીએ. મોટી સફળતા મળે છે. ચલો હવે મને ઘરે જાઉં છું થોડા કામ બાકી છે. બો શોક તને મળી ને મજા આવી. પાસે આપણે અન બિલુવુ બેસ
રોજે કેતનો ટાઈમ મોબાઈલ વાપરે છે.
પણ તારે ક્યાં કોઈનું હોટલ સેપલસયો અરોમા એટલે
હમમ.
જરૂર થી એનો ધ્યાન રાખો. તો પણ ધ્યાન રાખજે આવજો. જય જિનેન્દ્ર.